હલો. હા શ્રી કૃષ્ણ હલો.
અવાજ આવે છે?
હા આવે છે હો.
હલો.
હલો આવે છે અવાજ.
હલો. હલો.
હા બોલો આવે છે જય શ્રી કૃષ્ણ હા આવે છે.
શું થીયુ કામ કરીને બધું પરવારી ગયા હે કામ બધું પતી ગયું.
હા બસ કામ બસ કામ બધું પતી ગયું હો. હવે ફ્રી થઈ ગયા.
હમમ મને એમ થાય છે કે આ મોબાઈલ ફોન થી બો બધાને હેડક થઈ ગયું છે અત્યારે શું છે નાના છોકરા હોય તે બધા અ ફોનમાં જ હોય છે તો આપણે થોડુંક મોબાઈલ ફોન વિશે નાના છોકરાને મોબાઈલ ફોન બધા આપી દે છે તો થોડીક એના વિશે વાત કરીએ કે અત્યારે શું છે. હા જેમાં ભણવા પેલા જયારે આ આપડા જમાનામાં શું હતું કે બુક્સ માંથી બધું ભણવાનું આવતું હતું. અને મોટા ભાગે બુક્સ જ ભણતા ત્યારે એવું કેતા કે તમે એકાધ વિડીયો લેક્ચર એવું જોઈ લીયો ને ટીવીમાં કે મોબાઈલમાં કે એમાં તો શું છે કે જોયેલું તમને તરત યાદ રહી જાય અ દાખલા તરીકે તમે કોઈ મૂવી જોયું હોય તો ઈ મુૂવી તમે એક જ વાર જોઓ ને તો તમને પેલે થી છેલ્લે સુધીની સ્ટોરી બરાબર યાદ રહી જાય તો એવી રીતે બધા પેલા એવું કેતા કે તમે લેક્ચર જોવો એમ તો હવે તો મોબાઈલ નું એવું થઈ ગયું છે ને કે છોકરા નાના હોય ત્યારથી તે એના પેરે છોકરાને ફોન આપી દેતા હોય છે એ, તો બાળક સવારમાં ઉ ઠ ત્યારથી પહેલા શરૂઆત તો ફોન પેલા તો શું હતું કે છોકરાઓ ઉઠે અને ચા પાણી દૂધ નાના હો રમ્યા કરતા હોય એ રીતે પણ એ ટક ક્યાંકને કળા ક કરે ડ્રોઈંગ પેજ ફાડે, એવું બધું નાના રમકડાથી રમે. તો તમારે એવો અનુભવ હોય તો એ તમે કરો.
હા એમાં શું છે કે પેલા બધા વડીલો સાથે જોઈન્ટ ફેમિલીમાં રહેતા.
હ
એટલે બાળકોને મોબાઈલ શું ક નાના દાદા દાદી હોય નાના નાની હોય, એ લોકો બધા સાચવી લેતા એ લોકો એને દેવદર્શનને લઈ જાય કમ્પાઉન્ડ માં રમાડે એવું બધું કરે, એટલે બાળકોનો ટાઈમ એમાં પસાર થઈ જતો હતો. અને હવે શું થયું છે, કે જોઈન્ટ ફેમિલી વયા ગયા એટલે હુંતો હુતી બે જ રહેતા હોય, અને એમના વહુ હોય એટલે એને કઈ સાસુ સસરા કે હવે કઈ કોઈ ગમતું નથી. એટલા માટે છોકરાઓને શું કરે બીજું. કોઈ રાખવા વાળું ન હોય એટલે એને મોબાઈલની આદત પાડી દે છે. પાડી દે છે એટલે છોકરાઓને અત્યારથી જ મોબાઈલ ની આદત હોય છે જમવા તો બી મોબાઈલ, સુવે તો બી મોબાઈલ આખો દિવસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ, એટલે બાળકોની આદત હવે પેલા છૂટતી નથી. એ એના માટેની આંખો ખરાબ થાય છે, હવે બધા ના પાડે છે કે હવે મોબાઈલ આપોમાં પણ પેલા મોબાઈલ આપેલા હોય. એટલે કઈ આદત જલ્દી એની કઈ છૂટે નહી.
કેમકે બાળક જયારે, બાળક જયારે ઘોડિયામાં સૂતો હોય ત ત ચડી ગયો છે તો ફોન આપી દે. તો એ લોકો એને કક બીજી વાત કરીને એ લોકો ન ધ્યાન ડાયવર્ટ કરતા, કે એને દાદા દાદી ઘરમાં તો વાર્તા ને એવું કહેતા, કે કઈક એને એવી લો સંભળાવતા કે ભગવાન ના ગીત છે મંત્રો છે એવું બધું શીખવાડતા છોકરાઓને પાસે બેસાડ. અને દાદા દાદી હોય તો ભગવાન ની પૂજા કર હોય તો સાથે પૂજા કરવાય બેસાડે. તો છોકરાઓ થોડા એ રીતે શીખે મંત્રો ભગવાન ના મંત્રો ઉચ્ચાર કરતા શીખે. ભગવાનની પૂજા કરતા શીખે, તો એવું એને સારું માર્ગદર્શન મળે ને અત્યારે ઘોડી સુતા છોકરોની વા રાતમાં રડયા કરાવ એ તો બાળક છે એ તો રડવાનું જ છે એનું તો કામ જ છે. તમે એની સાથે વાતો કરીને એનું ધ્યાન ડાયવર્ટ કરવાને બદલે તમે એને ફોન આપી દો હાથમાં. તો એતો પછી એને આદત જ થઈ જાય છે એટલે એક વાર જો એને આદત પડી ગઈ. તો પછી આદત છૂટતા બહુ વાર લાગે છે અત્યારે પછી તમે એને ગમે એટલું પ્રેશર કરો. તો એ છોકરા કઈ ફોન મુકતા. નથી, લોકો હવે જીદે ચડી જાય હવે ફોન ની જીદે ચડી જાય છે કે નહી મને ફોન આપો મને કાર્ટૂન જોવું છે, કે મને એમાં રાઈમ્સ જો છે કે એવું કરે. જે છોકરાઓ.
હા બરાબર છે પછી એમાંથી થોડીક તોડફોડ ની બધી ગેમો લોકો શીખે છે, અને પછી બધું ઘરમાં ભી તોડફોડ કરે છે, પણ એને કરતા એને બે બાળકો સાથે તમેને ર વા મોકલો ને તો એનામાં થોડુંક જ્ઞાન ડેવલોપ થાય એને થોડીક ખબર સમજણ પડે કે ભઈ મારે આ કરાય આ ન કરાય થોડુંક બી બોલતા સરસ શીખી જાય. બધા સાથે રમતા પણ એને આવડે એને થોડીક વસ્તુ શેર કરતા બી આવડે અત્યારે શું છે સિંગલ પેરેન્ટ્સ હોય એક એક ચાઇલ્ડ હોય, એટલેને કઈ શેર કરતા વસ્તુ આવડતી નથી, બરાબર ને? એમ હલો.
છેવું છે ને થઈ જાય છે. હવે બીજ